હા મેગા કેમ છે તું?
બસ જો હું પણ બરાબર છું. તું કેમ છે?
હું બસ એજ વિચારતી હતી કે આજે આપણે કયા વિષય ઉપર વાત કરીશું.
આજે આપડે બસ આપું દૈનિક જીવન પર વાત કરશું.
અચ્છા તો દૈનિક જીવન એટલે આપણેે દરરોજ કામ કરતા કામ અને આપડી જીવન શૈલી બરાબર ને.
સાચું કવું તો વ્યક્તિ નું દૈનિક જીવન અલગ-અલગ હોય છે.
હા હા સાચી વાત છે. તમારો દિવસ સામાન્ય રીતે કેવી રીતે શરૂ થાય છે?
હું સવારે વહેલી ઉઠી જાઉં પછી થોડુંક દાંત સાફ કરી યોગ કસરત કરું ત્યારથી મારા દિવસની શરૂઆત થાય.
ના સાચી વાત છે. યોગાસન કરવું તો ખૂબ જ આપણા શરીરના અ શરીર માટે ખૂબ જ મહત્ત્વ યોગાસન અને કસરત ખૂબ જ જરૂરી છે આજના સમયમાં જે અ બીઝી લાાઈફ છે એમાં આપણે પોતાના શરીર તરફ ધ્યાન નથી આપી શકતા એટલા માટે યોગાસનને કસરત કરવા ખૂબ જરૂરી છે.
હા સાચી વાત છે અને સવારે વેલા ઉઠવાથી મન અને તાજગી અનુભવાય છે.
હા અને વહેલા ઉઠવાની ટેવ તો ખૂબ જ સારી કહેવાય તો દિવસ ખુબ જ સ્ફૂર્તીલો ઉઘે છે આપણો જો સવારે વહેલા ઉઠીને આખો દિવસ આપણો ફિટ જાય છે સવારે વહેલા ઉઠીને યોગા અને કસરત કરીએ તો.
સાચી વાત છે.
તો ત્યારબાદ તમે શું કરો છો?
પછી હું તરત જ સ્નાન કરી અને થોડીક વાર ભગવાનની પ્રાર્થના કરું છું.
હમ હમ સાચી વાત છે પ્રાર્થના કરવાથી મનને કેટલી શાંતિ મળે નઈ.
હા સાચી વાત છે. અને ત્યાર બાાદ હું નાસ્તો કરી અને મારું રૂટીન કામ હોય ઈ પતાવું.
હા બરાબર છે. તો અ રુટીન કામમાં અ શું હોય અ જોબ કરવાનું હોય જોબ કરવા જવાનું હોય કે અ ઘરના કાર્યો કરવાનું હોય છે?
હા હું નોકરી કરું છું. એટલે હું શાળાએ જાઉ.
બરાબર અરે વાહ તો શાળા જઉં અને ત્યાંના પણ કામ એ પણ એક બહુ જ મોટી જવાબદારી છે.
હા સાચી વાત છે.
હમ તો કયો વિષય વધારે ગમે ભણાવવાનો?
મને ગુજરાતી અને વિજ્ઞાન વધારે ગમે છે.
ઓ અચ્છા મને ગણિત અને સામાજિક વિજ્ઞાન વધારે ગમે છે.
સાચી વાત છે. અને આપડે ત્યાં જઈએ તો ત્યાંય આપણને ઘણું બધું શીખવાનું મળે છે. નવી નવી બાબતો શીખવાની મળે છે.
હા વિદ્યાર્થીઓને શીખવા આપણને શીખવાડવાની તક મળે એ તો બહુ જ આપણેે મોટી વસ્તુ કેહેવાય આપડે જ્ઞાનને આપીએ છીએ. જ્ઞાન પ્રદાન કરીએ છીએ બાળકોને તો એ તો બહુ જ મોટી જવાબદારી કેહેવાય.
સાચી વાત છે. અને આપણેે સારા સંસ્કાર આપીએ થોડા બાળકોને સારું સિંચન કરાવીએ તો એ પણ એક સારી જ વસ્તુ છે.
હા સાચી વાત છે. શાળામાં માત્ર આપણે ભણતા નથી પણ નવી નવી બાબતો પણ શીખ શીખીએ છીએ અને શીખવાડીએ પણ છીએ.
હા સાચી વાત છે.
તો શાળા પછી તમે શું કરો છો.
શાળા પછી આવીને થોડીક વાર હું ઘરે આરામ કરુ અને પછી બીજુ ઘરનું કોઈ કામ હોય તો એ કરુ.
હા સાચી વાત છે. એ પણ ઘરનું પણ કામ મહત્વનું છે. અ ઘરમાં પણ કેટલું બધું આપણને દૈનિક કાર્ય કરવાના હોય છે.
હા સાચી વાત છે. અને અભ્યાસ પછી મિત્રો સાથે રમવું એ પણ મને બહુ ગમે છે.
સાચી વાત છે. અને કઈ રમત રમવી ગમે
મને ક્રિકેટ અને બેડમિન્ટન ખૂબ ગમે છે.
અરે વાહ ક્રિકેટ તો મારો પણ ખૂબ જ મારી પણ ખૂબ જ પ્રિય રમત છે. અને ક્રિકેટ આવે ત્યારે ક્રિકેટ જારે ટીવીમાં ચાલુ હોય જયારે જોતા હોઈએ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાતી હોય ત્યારે બધા ઘરમાં લોકો ટીવીની સામે બેઠા હોય છે. ક્રિકેટ એટલે ભારતમાં ખૂબ જ લોકપ્રિય રમત છે.
હા સાચી વાત છે. ક્રિકેટ નું ખુબ મહત્વ છે.
હા અને મને તો ક્રિકેટ તો ગમે જ પણ સાથે સાથે ફૂટબોલ અને કબડ્ડી રમવી પણ બહુ જ ગમે.
બહુ સારું કેહેવાય કારણ કે રમતો આપણા શરીર ને તંદુરસ્ત રાખીએ એટલે રમતો તો રમવી જ જોઈએ.
હા સાથે સાથે ટીમવર્ક અને એ શિસ્ત પણ શીખવાડે છે.
સાચી વાત છે. કારણ કે આજકાલના લોકો બાળકો મોબાઈલમાં વધારે સમય પસાર કરે છે.
હા સાચે વધારે મોબાઈલનો ઉપયોગ આરોગ્ય માટે નુકસાનકારક છે.
સાચી વાત છે. સમય નો યોગ્ય ઉપયોગ કરે તો એ લોકો શારીરિક પણ એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે જો રમ રમતો રમતા હોય તો.
હા રમત રમવી યોગાસન કરવા અને એ એ બધું શરીર માટે ખૂબ જ જરૂરી છે, બાળકો ખાલી ટીવી સામે જ બેસીને જો સમય પસાર કરે તો એ એમના તંદુરસ્તી માટે યોગ્ય નથી
સાચી વાત છે, અને સાથે સાથે પરિવાર સાથે પણ સમય પસાર કરીએ તો પરિવારજનો સાથે પણ આપણે હળીમળીને રહી શકીએ
હા એ વાત સાચી છે, પરિવાર સાથે પણ આખા દિવસ તમે શું કર્યું તમને આખા દિવસમાં અલગ અલગ કેવા અનુભવો થયા અને અલગ અલગ અનુભવમાંથી શું શીખવા મળ્યું એ પણ વાત કરવાથી આપડું મન મન મનને ખરેખર ઘણી શાંતિ મળે છે. અને ક્યારેક પરિવાર સાથે ટીવી પણ જોવું છે. જોઈએ એમાં પણ કંઈ ખોટું નથી
સાચી વાત છે, અને વાર્તા અને મને વાર્તાની પુસ્તકો અથવા તો વાનગીઓની પુસ્તકો એ બધો વાંચવાનો બહુ જ શોખ છે.
હા એ પણ ખુબ જ સારી આદત છે, મારા ઘરની પાસે નજીકમાં એક લાઈબ્રેરી છે, તો હું ત્યાં ઘણી વાર વાર્તાની ચોપડીઓને વાંચવા જતી હોઉં છું અને મને પણ વાંચનનોો ખુબ જ શોખ છે, તો થી વા ચચથી જ્ઞાનમાં પણ કેટલો વધારો થાય છે.
હા સાચી વાત છે, વાંચન તો કરવું જ જોઈએ એનાથી જ્ઞાનમાં બહુ વધારો થાય, અને આપણને નવું-નવું જાણવા પણ ઘણું મળે.
હા સાચી વાત છે, અને રાત્રે અમે પરિવાર સાથે ભોજન કરીએ છીએ.
ઈ બહું સારું કેવાય કારણ કે રાત્રે આપણે પરિવાર સાથે ભોજન કરીએ તો બાળકોને પણ આપણી સાથે બેસે તો એ લોકો એ આપણા સાથે આપડા જેવું ખાતા શીખીએ.
એકદમ સાચી વાત છે, સાથે ભોજન કરવું એનાથી આપણા પરિવાર એકબીજા વચ્ચે પ્રેમ પણ વધે છે, અને નાના બાળકો હોય તો એ જમતા અને ખાતા શીખે છે.
સાચી વાત છે.
અને ભોજન પછી હમ્મ
જમ્યા પછી હું આ પછી ના દિવસની આવતી કાલની તૈયારી થોડી ઘણી કરતી હોય.
હા હું એજ પૂછવાની હતી, કે ભજન પછી ભોજન પછી શું કરો છો?
હા બસ પછી ના દિવસ ની તૈયારી જેમ કે પછીના દિવસે શાળાઓમાં અહ છોકરાઓને આપણે શું કયા વિષય ઉપર ભણાવવાનું હોય છે, કે શું શીખવાડવાનું હોય છે, એવી બધી થોડી ઘણી તૈયારીઓ કરતી હોઉ છું.
હા સમયપત્રક પણ જોવું પડે, શાળામાં કઈ રીતે અહ આગળ ક બાળકોને ભણાવવું, અમ સાચી વાત છે. જેથી સવારે ઉતાવળ ન થાય.
હા એ સારીક દૈનિક શૈલી જીવન આરોગ્ય માટે ખૂબ જરૂરી છે.
હા એકદમ સાચી વાત. નિયમિત જીવન જીવવાથી આપણે સફળ બની શકીએ છીએ.
સમય નું મહત્વ પણ આપણે સમજી શકીએ છીએ.
હા કારણ કે સમય એકવાર ગયો પછી ક્યારેય પાછો આવતો નથી.
બહુ સાચી વાત છે. સમય ક્યારે આપણા માટે રોકાતો નથી, એનો એનો જે ઘડિયાળનો કાંટો છે
એ તો ચાલવાનો છે એ ક્યારે રો રો ભૂ ન રહેતો નથી અને સમય જો આપણા હાથમાંથી ગયો તો પછી અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. આપડે તક ઝડપી લેવી જોઈએ ને સમય નો સદઉપપયોગ કરતા શીખવું જોઈએ.
સાચી વાત છે સાથે સ્વચ્છતા પણ જાળવી જોઈએ. ઈ પણ દૈનિક જીવનનો મહત્વનો ભાગ છે.
હા કારણ કે સ્વચ્છતા જ આપણને ઘણી બધી બીમારીઓથી બચાવે છે.
ખુબ સાચી વાત છે. સારો આહાર ને પૂરતી ઊંઘતો બહુ જ જરૂરી છે.
હા એ વાત પણ સાચી સમયસર જમી લેવું સમયસર અ જે પણ અ ખાવા પીવાનું હોય કરી લેવું અને એના પછી અને એવું પણ કે છે, ને કે આપણેે જો ઘણી વાર રાત્રે મોડા જમતા હોઈએ અને જમ્યા પછી તરત ઊંઘી જઈએ. તો એ આપણને પ પચતું પણ નથી. એટલે હંમેશા ડૉક્ટર પાસે હું જ્યારે કઈ છું ને ત્યારે ડૉક્ટર એક જ વાત કહેતા હોય છે. કે જમ્યા પછી બે કલાક પછી જ તમારે થોડું ઘણું ચાલી અને પછી જ ઊંઘ કરવી જોઈ જોઈએ અ ઊંઘવા માટે જવું જોઈએ તો પૂરતી ઊંઘ પણ જરૂરી છે. અને જમવું પણ એ બંને વચ્ચે થોડો સમય રાખવો એ પણ જરૂરી છે. તો જ આપણું અ અ શરીર અને પેટ આપણું તંદુરસ્ત રહેશે. અને પૂરતી ઊંઘ પણ આપણને મળી જશે.
હા સાવ સાચી વાત છે. અને આજકાલ ના બાળકો તો તરત મોબાઈલમાં બેસી જાય છે. જમ્યા પછી તરત સુઈ જાય છે. તો નાનપણથી જ આપણને હા નાનપણથી જ આપણને એસિડિટી ગેસ જેવી તકલીફો થાય છે.
થવાની શરૂઆત થઈ એ જ્યાં છે, સાવ સાચી વાત છે.
હા, એટલે વહેલા જમી લે, પછી થોડીક વાર પરિવારજનો સાથે બેસે, તો એ લોકોને ઘણું શીખવા પણ મળે અને આપણે પરિવારજનો સાથે બેસી શકીએ.
સાચી વાત છે. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. આ વાક્ય ખોટું નથી, મને લાગે છે.
હા, જીવનશૈલી ખુશાલ અને સફળ પણ બની શકે છે.
હા, તેથી જ દરેક વ્યક્તિએ નિયમિત અને શિસ્તબદ્ધ જીવન જીવવું જોઈએ.
સાવ સાચી વાત છે.
હા તો મને લાગે છે કે, અ હજી તને કઈ વાત આના વિશે અ ચર્ચા કરવી છે કે
તો આપડે બસ આપણો આજે આજનો અહ જે આ ટોપિક હત તો એને આજેે આપણે પૂરો કરીએ બસ. પછી આપણે ફરી વાત કરીશું.
હા, ચોક્કસ તો આ બધી વાતો કરીને ખૂબ જ આનંદ થયો. અને ઘણું બધું તારી પાસેથી મને જાણવા પણ મળ્યું.
મને પણ ઘણું બધું જાણવા મળ્યું.
હા આવજે. હા બાય.